હલો
હા મિત્ર અવાજ આવે સે
હા આવે છેે
હા મિત્ર તો આપણે આજનો ટોપિક છે કે બાળપણની યાદો વિષે કઈક માહિતી તમે જનાવી શકશો
હા હા હા જરૂર સાચું કવ તો ભાઈ બાળપણ જીવનનો સૌથી સારો સમય એ સમયમાં કોઈ ટેન્શન ન કોઈ ફ્યુચરની ચિંતા ફકત આજનું જીવન સવારે ઊઠતા પણ ટેન્શન ઉઠતા પણ ટેન્શન યાર આજે શું કરું? કઈ મજા જ નહી
મિત્રો, બાળપણનુ જીવન એ સૌ સૌથી સારું બી કહેવાય એમ તો કઈ કહી શકાય જેમ કે બાળપણમાં કઈ કોઈના સાથે જઘડો કરવા છતાં બીજા દિવસથી સારું રહેવાય. બાળપણ અને યુવાનમાં વચ્ચે બવ તફાવત જોવા મળે સે. બાળપણને જીવનમાં આપણને કઈક ફરક જ નહીં પડતો તેવું જોવા મળે. જેમ કે બાળપનમાં અંજાન જેવા હોય સે તેથી કઈક એટલું બધું નોલેજ ના હોય. તમે કઈ તમારી વિશે બાળપણની યાદોમાં કઈક કેવુક કઈ થયેલું હશે તેના વિશે જનાવી શકશો?
હમ્મ બરાબર મિત્ર. મને હજુ પન યાદ છે કે નાની નાની વાત એક નવી પેન્સિલ મળી જાય. કે નવો બેગ મળે તો આખો દિવસ ખુશ જ હોવ આજકાલ એટલી મોટી વસ્તુઓ મળે એવું પન એવડી ખુશી નથી મળી. અને એ એ રમતો જે આપણને બાળપણમાં રમતા આજકલના બાળકો તો મોબાઈલમાં જ ગેમ રમે છે. પન આપના સમયની મજાજ કઈક લુકા છુપી, દોડ પકડી ગીલી દંડા ક્રિકેટ સવારથી સાંજ સુધી રમતા હતા. ક્યારેક તો એટલા મજામાં રહેતા હતા કે સમયનું ખ્યાલ જ ન હતું
હા મિત્ર, બાળપનની યાદો કરી કે કે હું મારા જીવનમાં પણ બાળપણમાં હું તો પેલા થી તો બારમા સુધી હું હોસ્ટેલમાં જ રહ્યો તો. તેથી આટલા બધા અનુભવો જોવા મયડા કે બાળપણમાં કેટલી બધી મુશ્કેલીઓ બી આવતી હોયસે. જેમકે હોસ્ટેલમાં રહેવુંને એટલું સહેલું ના કેવાય કેમકે બાળપનમાં એટલું બધું કઈક આપને મા બાપને સાથે લાગ્યું હોય છે. તેથી એકલું પડવુ બી બવ અઘરું હોય તો. બાળપણમાં જો અભ્યાસ કરવા માટે હોસ્ટેલ લાઈફ સારી કેવાય કે આપલા ગામડામાંથી ઘેરેથી જાવુ તે સારું કેવાય?
એના પર વાત કરું તો મિત્ર આપડે ઘેર વાળવું સારું પડ્યું. કારણ કે મમ્મી બૂમો પાડે ઘરે વહેલો આવજે હવે આવ બધી મોજ ઘેરે જ છે. પન આપને સાંભળતા જ નહી હોસ્ટેલમાં પછી ત્યારે એવું. જે જેમ જેમ મોટા થઇ ત્યારે આપને અનુભવ થાય છે.
હા. મિત્ર, બાળપણની બાળપણમાં આપણા મમ્મી પપ્પા લોકો સાથે રહેવું તે સારું કેહેવાય. કારણ કે, એ લોકોનો પ્રેમ મળે ને એ લોકોનો કેટલાક ડિસિપ્લન ફોલો કરવા પડે. તેથી આપણને પાયો પાકો થાય.. તેથી જ આગળ આપને સારું વધી શકાય. તો તમારા બાળપણમાં કેવું તમારા ધેરે પરિવાર વાલા ડિસિપ્લીનમાં રાખતા કે એટલી છૂટછાટ આપતા હશે તમને?
હા. મિત્ર એમા તો વાત કરું તો બાળપણમાં જેવા સંસ્કાર આપેલા છે ને તે આજ સુધી યાદ છે. મમ્મીની ડાંટ એ બહુ કામની હતી. બાળપણમાં એ બહુ ધ્યાનમાં બહુ રાખવાનું પડે. અને જો સ્કૂલની વાત કરું તો સ્કૂલ જવું એ પણ એકડવેન્ચર હતું. સવારે ઉઠવુ થોડું મુશ્કેલ લાગતું પણ મિત્રો સાથે મળતા જતા મમ્મી જ્યારે ત્યારે જબરજસ્તી લઈ જતી. એ પણ એક સારા માટે જ હતું. ક્લાસમાં ટીચર ભણાવે અને આપણે પાછળ બેઠા-બેઠા વાતો કરીએ પણ કઈક અલગ હતું અને જ્યારે ટીચર પકડે ત્યારે.. મોઢું ઑફ થઈ જાય. ત ત કેવું
હા. મિત્ર મારુ બાળપણમાં અમારે સ્કૂલમાં અમારે અમુક એવા ટીચરો હતા કે, એમનાથી ડર લાગતો હતો કેમકે બે-ત્રણ સર હતા. એ લોકોના વિષયમાં મને કઈ આવડતું નથી એટલે એના ચક્કરમાં હું ને.. વર્ષમાં બે-ત્રણ વાર બર્થડે ઉજાવી કાઢતો. એના પિરિયડમાં લેક્ચરમાં હોમવર્ક નથી કર્યું હોય. એના પિરિયડમાં અમે બર્થડે અન્ય જેવા કઈક કારણ કાઢતા બીમાર હતો એવા બધા કારણો યાદ આવે અત્યારે. તમારા બાળપણમાં કઈક એવું એવું થયું હોય તેના વિશે કઈ જણાવી શકશો?
એના વિશે તો થોડી ઓછી માહિતી આપીશ. કારણ કે, એ વિશે હું મારો ખુબ ઓછો એક્સ્પિરિયન્સ છે.
હમ.
ઉનાળાની રજાઓ તો સ્વર્ગ જેવી લાગે છે. માં કારણ કે દાદી-દાદા સાથે રહેવું. એ બાળપણમાં જ ખુબ સારું લાગતું ખેતરમાં ફરવું, ઝાડ પર ચડવું, કેરી ખાવા આખો દીવસ બહાર, મજા કરવી કોઈ ટેન્શન જ નહીં ફક્ત એન્જૉય. આવું આવું ઇન્જોય મે હજુ. નહી મળી શકે, કારણ કે. કંડિશન જ તેવી છે. અને ભાઈ વરસાદમાં વાની તો મજા જ કંઈ અલગ! સ્કૂલથી આવતા વરસાદ પડે. તો ઈચ્છા પૂર્વક ભીંજાયને આવવુ. ઘરે જઈએ તો મમ્મી ડાટે પણ અંદરથી જ મજા આવે.. એ વિશે શું વાત કરી શકીએ?
હા. મિત્ર બાળપણમાં જો ચોમાસામાં એવી મજા આવતી હતી કે, જો આ ઘેરે રહી જએ તો ભીજવાને એવામાં એ લોકો ના પાડતા પરંતુ અમે હોસ્ટેલમાં રહેતા તો વરસાદમાં આખા ભીનાઈને એટલું બધું.. એટલે વરસાદમાં રમવાની એવી મજા આવતી હતી કે હવે જોઈએ તો, હમણા એવું ઇન્ટરેસ્ટ ના આવે એમાં રમવાની પરંતુ બાળપણમાં જે યાદો હતી એવી યાદો એટલે કે એવી એવામાં નિકળાવેલા કે, ઘણી બધી મજા આવી જાય. જેમકે હમણાં જોવા જઈએ તો હમણાં ના બાળકો પાસે પોતાનો મમ્મી પપ્પા લોકો મોબાઈલ લઈ આપે ને એ લોકો કઈ રમત-ગમતમાં આઉટડોર્સની ગેમ્સમાં કેટલાંક પાર્ટિસિપેટ કરતા જોવા મળે દેખાતા નથી. એ લોકોનું ફક્ત ઓનલાઈન ગેમિંગ, અન્ય કમ્પ્યુટરમાં રમતા હોય એવા જ દેખાતા હોય. એ લોકો એટલું બધું ટેકનોલોજીમાં નોલેજ હોય કે નાના બાળકોને જ્યારે આપલા સમયમાં એટલું હોતું નથી. તેટલું આજે વધી ગયું છે તમારા પરિવારમાં આવો કંઈ અભાવ જોવા મળ્યો ને? તમારા અંકલના સોકરા કે આવા મોબાઈલ યુઝ કરતા હોય કે એટલું નોલેજ હોય એ લોકોને
એ વાત બહુ અઘરું છે. કારણ કે આજકાલના જમાનામાં મોબાઈલથી બહુ સાઈડ ઇફેક્ટ થયા છે. કારણ કે મોબાઈલમાં જ લાગી રહે. એ રાત દિવસ.. એટલે ભણવામાં પણ બહુ અસરકારક છે. અને એક વાત નોટિસ કરી છે. તે બાળપણમાં બહુ મિત્રતા હતી.. કોઈ ઈગો જ ન હતો કોઈ સેલ્ફનેસ. આજે ઝઘડો થયો હોય તો કાલે ફરીથી રમતાં એકસાથે. હવે તો લોકો નાની વાત પણ રિલેશન તોડી નાખે છે. અને અને આપણને ખબર જ છે. બાળપણમાં મોટું-પતલું, ડોરેમોન જેવા કાર્ટૂનો બહુ મજા આવતી તી જોવાની. પણ હવે, જયારે મોટા થઈ ગયા છીએ ત્યારે સમજાય છે કે તે દિવસો કેટલાં કીમતી હતા? અને જવાબદારીઓ વધી ગઈ છે. હવે ટાઇમ ઓછો છે સ્ટ્રેસ વધારે છે.. ક્યારે એવું લાગે કે કાસ.. આપણે પાછળ પરંતુ એવ તમે શું કહેવા માંગો?
હા.. મિત્ર.. આ બાળપણની યાદો હવે જો જોવા જઈએ તો જે કાર્ય આપણે કરવું જોઈએ તેવું આપણે કર્યું ના હોય. તો હમણાં યાદો આવી શકે જેમ કે જો ખાસ બાળપણમાં સારી રીતે મહેનત કરીને ભણવામાં કે એવામાં... આપણે મહેનત કરી હોત તો હમણા અફસોસ ના થતે. એવું કંઈ તમને કંઈ અફસોસ થયો એવું કંઈ? બાળપણમાં જે કર્યું ના હોય તેવું..
એ.. અફસોસ થાય છે કારણ કે બાળણમાં થોડી મસ્તી વધારાને કારણે ભણવામાં થોડું ઓછું ધ્યાન લાગે અને એના કારણે સાઈડ ઇફેક્ટ થાય છે. મને તો લાગે છે કે... થોડું વધારે સાઈડ ઇફેક્ટ. અને મને એમ લાગે છે કે આપણે ક્યારે ફરી એ સિમ્પલ લાઈફ જીવી શકીએ... તો એ છે મોબાઈલ ઓછું કરીએ ને અને બહાર જઈને ફ્રેન્ડ સાથે ટાઇમપાસ કરીએને ત્યારે એવા દિવસો યાદ આવે છે જે આપણે બાળપણમાં ફ્રેન્ડ સાથે. તમને શું.... ના
હા.. મિત્ર.. હા! બાળપણની યાદોમાં કેટલું બધું મહત્વ જોવા મળે તેટલું આજની યુવા પેઢી માં જોવા ના મળે. જેમ કે બાળપણમાં અજાણ હોવા છતાં કઈ ઝઘડા વગેરેમાં એક દિવસ ઝઘડો કરીને બીજા દિવસે... સમજાતા હોય. તો આજે જોવા જાય યુવાવામાં તો તેવું સમજી શકતા નથી. તો આ માહિતી આપવા માટે ખુબ.. ખુબ.. આભાર.. મિત્ર.
હા ધન્યવાદ